તમારો અવાજ આવે છે શું મારો અવાજ. ત્યાં સુધી જાય છે.
હા આવે છે.
તો આજે આપણેે કયા મુદ્દા પર વાત કરવાના છે બેન.
આજે આપણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિશે વાતો કરીશું.
હા તો ખ જ સારો વિષય છે તમે એના વિશે શું કહો છો.
હા ઉદ્યોગ સાહસિકતા ની વાત કરીએ તો રતન ટાટા છે જેની ટાટા કંપની છે તે એકદમ ભારતમાં વધારે ઉપયોગ થતો હોય છે એની પ્રોડક્ટ નો કારણ કે એમણે એમની વસ્તુની ગુણવત્તા સારી રીતે. જાળવી રાખી છે અને એ લોકોએ ગ્રાહકોનોો વિશ્વાસ પણ જીત્યો છે અને ગ્રાહકો ટાટાની વસ્તુઓ ખરીદે છે તો એમને સંતોષની અનુભૂતિ થાય છે અને એમને ખર્ચમાં પણ બચત મળતી હોય છે. પછી વેચાણ પછીની સુવિધાઓ મળતી હોય છે જેથી ગ્રાહક વધારે આકર્ષાય છે એ વસ્તુ ફરીથી ખરીદવા માટે અને સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપ એટલે કે કોઈ વ્યક્તિમાં રહેલી આવડત કે એની એવી કી કે જેનાથી કમાણી કરી શકે અને એ ધંધો શરૂ કરતો હોય એટલે કે હવે હમણાં આપણે ઉમરગામની વાત કરીએ તો ત્યાં ઘરે ઘરે ખાખરા બને છે જ્યાં લેડીસો નાનાથી નાના રોકાણથી પોતાનો ધંધો શરૂ કરે છે પોતાની અંદર જે આવડત રહેલી છે તેને બહાર પ્રેઝન્ટ કરે છે એમાં નફો પણ મેળવે છે અને કમાણી પણ સારી કરે છે અને આજુબાજુના વિસ્તારો છે સ્થાનિક વિસ્તાર છે પછી એથી બહાર જઈને શહેરી વિ છે આ બધામાં એ લોકો પોતાની પ્રોડક્ટને લોન્ચ કરે છે એટલે કે પ્રોડક્ટ ત્યાં સપ્લાય કરે છે અને પછી એ પ્રોડક્ટના રિવ્યુઝ લઈને એનો ઓર્ડર લે છે પછી એને પાછી વેચે છે અને એમાંથી વધારે પ્રોફિટ એ લોકો મેળવી લેતા. હો એટલે આને આપણે સ્ટાર્ટઅપ કહી શકાય કે જે વ્યક્તિમાં એની આવડત છે તે દિવસે એ વધારે એ દિવસે દિવસે વધારવા માટેના પ્રયત્નો કરે છે અને એમાંથી સારી આવક પણ ઉભી કરતું હોય છે. તમારું શું કેવું છે આના ઉપર
હા તમે તો ઘણો સારો બતાવ્યો મને સ્ટાર્ટઅપ વિશે તો હું સ્ટાર્ટઅપ વિશે એવું માનું છું કે સ્ટાર્ટઅપ એટલે કોઈક નવું વિચાર અથવા તો નવું કોઈ નવું વિચાર પર આધારિત છે. છતાં તો કોઈક નવી બિઝનેસ અધાય ઉદ્યોગ સાહસ એટલે કે પોતાનો વ્યવસાય શરૂ કરીને રોજગાર સર્જાય અને સમાજને યોગદાન આપવુંને એ ઉદગ સાહસ થઈ શકે છે આજના યુગમાં યુવાનોને એટલે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું છે ને ખુબ જ એ હોય છે એ બીજાનું કામ કઈક નથી કરતા એ વિચારે છે કે કેમ નહીિ આપણે પોતાનું જ કોઈ કામ ચાલુ કરી લઈએ અને સ્ટાર્ટઅપ કરી લઈએ કારણ કે આજના સમયમાં નોકરી કરવી કોઈની તે ખૂબ જ અ તે છે એટલે તે પોતાનું જ ધંધો કે એ ખોલવા માંગે છે તો એ ઘરે બેઠા બેઠા કા તો ક્યાંયક જઈને એ સ્ટાર્ટઅપ ચાલુ કરી દે છે સ્ટાર્ટઅપ એટલે એક નવો વિચાર જેમ કે હું તમને કહ્યું સ્ટાર્ટઅપ છે ને એ રોજગાર ઉભો કરી રહ્યો છે આજના સમયમાં કારણ કે અ રોજગાર ઉઊભો કરી રહ્યો છે હું એટલા માટે કહું છું કારણ કે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે બેરોજગારીનો સજાવાનો આવી ગયો છે તો એ બેરોજગારીના જવાનામાં છે ને જો કોઈક વ્યક્તિ એવું વિચારતું હોય કે આપણે આપણું પોતાનું ધંધો શરૂ કરવાના છે પોતાનો ઉદ્યોગ સાહસ શરૂ કરવાના છે તો ખુબ જ સારી બાબત કહી શકાય છે કારણ કે નોકરીની પાછળ દોડતા દોડતા તો કદાચ એવું પણ બની શકે છે કે કદાચ આપણને નોકરી ના પણ મળે મળે એટલા માટે તો મારું તો એવું વિચાર છે ને કે જો આપણેે એવું કઈ સ્ટાર્ટઅપને એવું બધું ચાલુ કરતા હોય ને તો એ ખૂબ જ સરસ કહેવાય અને ખુબ જ સારું કહેવાય છે સ્ટાર્ટઅપ એટલે જ નવો વિચાર જેમ હું તમને કહી દીધું. એજ અને સ્ટાર્ટઅપ છે ને માત્ર પોતે નહી પરંતુ અન્ય લોકોને પણ નોકરી આપે છે રોજગાર નું સર્જન કરી રહ્યો છે એટલે અને નવીનતા નો વિકાસ લાવી રહ્યો છે નવા નવા વિચારો છે નવા નવા વ્યક્તિઓના મનમાં વિચારો આવે છે અને સમાજ આગળ લઈ જવા માટે એટલે હું એવું માનું છું કે સમાજમાં જે આજે લોકો છે તો તેમને છેને નવા નવા વિચારો વિશે છે ને અ એટલે કે પ્રેરણા પ્રેરણા આપી રહ્યું છે દેશમાં પણ વિકાસ થાય છે. દેશમાંથી જો ગરીબી દૂર થશે અને દેશના લોકો આર્થિક રીતે મજબૂત બનવા લાગશે તો એ તો છે દેશનો વિકાસ તો અને બીજી છે તો સફળતા એ છે ને ક્યારેક એક દિવસ તો એવું માનું છું કે એક દિવસમાં નથી મળી જતી. તેના માટે છે ને વ્યક્તિને હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ પ્રયત્ન કરતા રહેવું જોઈએ કદાચ કોઈક વ્યક્તિ તે તેને સફળતા એકને એક દિવસ તો મળી જશે એવું બને છે એટલા માટે હું એવું કહું છું કે જેમ કે આપણે જોઈએ. ધીરુભાઈ અંબાણી જેમ કે તમે અંબાણીની અને રતન ટાટા ની વાત કરી છે ને તો એ લોકોએ દ્રઢ નિશ્ચય અને વિશ્વભરમાં આજે નામ તેમનું ઊંચું થઈ ગયું છે એ લોકો છે ને એકદમ દ્રઢ નિશ્ચય વાળા હતા એમની અંદર આત્મવિશ્વાસ હતો. અને તેમની અંદર કોઈ તેમની અંદર કોઈ પણ વસ્તુની સામે લડવાનું એક એટલે કે એક શક્તિ હતી એટલા માટે તેઓ વિશ્વભરમાં આજે તેમનું નામ ચું કરી નાખ્યું છે એટલા માટે હું એવું કું છું ને જો કોઈક વ્યક્તિ તે એ સ્ટાર્ટઅપ સ્વરૂપ કરે કે પોતાનું કોઈ પણ ધંધો શરૂ કરે તો સૌથી પહેલા એની અંદર હોવું જોઈએ તે છે આત્મવિશ્વાસ કારણ કે જો આત્મવિશ્વાસ નહી હોય ને તો તે વ્યક્તિ કદાચ. જીવનમાં પોતાને કઈ પણ રહી. અને બીજું છે જોખમ લેવાની હિંમત હોવી જોઈએ એની અંદર કોઈ પણ જોખમ આવી જાય તો તેની અંદર એક હોવું જોઈએ કે હા ચાલ આ આની સામે હું લડી શકું છું સતત મહેનત કરવાની ક્ષમતા હોવી જોઈએ. તે મહેનત કરી શકે અને જો મહેનત નહીં કરે તો કઈ પણ નહી થઈ શકે અને નવા નવા વિચારો લાવવાની પોતાના મગજમાં તેની ક્ષમતા હોવી જોઈએ નિષ્ફળ થાય તો પણ પાછું ઉઊભો થઈ જવાની ક્ષમતા હોવી જોઈએ કારણ કે વ્યક્તિના જીવનમાં તે કેટ. કેટલી વખત નિષ્ફળ બને છે કેટલી વખત નિષ્ફળ થાય છે આપણે તો માત્ર. તેની સફળતા જોઈએ છ છીએ. માત્ર પણ તેની પાછળનું જે એમને નિષ્ફળતા મળી છે અને તેની પાછળ તે શું શું કરેલું છે એ ક્યારે પણ નથી જોતા તો તમે એના વિશે. પર શું કહો છો.